હલો તમને મા રો અવાજ આવે છે?
હા બસ. હું મજામાં છું. તમે કેમ છો?
બસ હું પણ મજામાં આજે હું એક રસપ્રદ વિષય પર વાત કરવા માંગુ છું. કે મોબાઈલ ફોન વગર એક દિવસ કેવો હોય આપડા દૈનિક જીવનમાં.
વાહ આ ખૂબ જ યુનિક વિષય છે આજના સમયમાં તો મોબાઈલ વગર એક કલાક પણ પસાર કરવો ખૂબ મુશ્કેલ લાગે છે.
બિલકુલ સાચી વાત છે હા તમારી કેમ હું રોજ સવાર ઉઠું ને સાથે પહેલા જ મોબાઈલ જોવાની મારી આદત છે કેમ અલાર્મ બંધ કરવાથી લઈને કે વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ કશું પણ જોઈએ આપણે ઉઠીને પહેલા એ જ કરીએ.
એ જ મારી સાથે પણ આવું જ કઈક છે કેટલીક વાર તો મોબાઈલ જોયા વગર છે ને સવાર અધૂરી લાગે છે પણ હું વિચારું છું કે જો મોબાઈલ ના હોય તો દિવસ કેવો હોય.
હા મને લાગે છે કેમ શરૂઆતમાં તો ખુબ જ મુશ્કેલી પડશે કારણ કે મોબાઈલ આપણા જીવનનો એટલો બધો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે ને.
હા બિલકુલ સાચી વાત કમ્યુનિકેશન માટે મોબાઈલ ખૂબ જરૂરી છે. આપણે મિત્રોને કોલ કરીએ, મેસેજ કરીએ, ઓનલાઈન ક્લાસ કરીએ, બધું મોબાઈલ પર જ અત્યાર તો આધાર રાખે છે.
હા પણ મોબાઈલ વગર ના દિવસ પણ ઘણા ફાયદા પણ હોઈ શકે ખબર હ ને.
જેમ કે કેવી રીતે?
આપણે સૌથી પહેલા તો ડિસ્ટ્રેક્શન ઓછું થઈ જાય પછી આપણે સોશિયલ મીડિયા પર આમ ઘણો સમય આપણે વેસ્ટ કરીએ છએ એ બધું આપણું ઓછું થઈ જાય.
હા બિલકુલ સાચી વાત કારણ કે કેટલીક વાર તો હું ફક્ત પાંચ મિનિટ માટે ઇન્સ્ટાગ્રામ ખોલું પણ પછી અડધો કલાક ક્યાં જતો રહેે ને કઈ ખબર જ નથી પડતી રીલ્સ સ્ક્રોલ કરતા કરતા.
અરે સાચી વાત મને પણ એવું જ થાય કે રીઝવામાં તો સમય ન ધ્યાન જ ના ર કશું.
હા એજ.
જો મોબાઈલ ના હોય ને તે સમયે આપણે આમ કશું આમ પ્રોડક્ટિવ કામ પણ કરી શકીએ એના જગ્યાએ.
હા બિલકુલ જેમ કે પુસ્તક વાંચી શકીએ છે ઘરના લોકો સાથે વાત કરી શકીએ અથવા નવી સ્કીિલ શીખી શકીએ છે આપણેે.
હા મને તો યાદ છે કે મારા દાદાજી કે કે તેમના જમાનામાં તો મોબાઈલ હોતો જ નહતો એટલે લોકો આમ બહ ખુશ રહેતા તે એવું કહે.
હા કારણ કે લોકો સામસામે બેસીને પેલા વાતો કરતા હતા.
હા એ તો છે આજે તો બધા એક જ રૂમમાં હોય તો પણ દરેક પોતાના ફોનમાં જ વ્યસ્ત હોય.
આ વાત મને પણ ઘણી વાર નોટિસ થઈ છે કે ફેમિલી ગેધરમાં પણ લોકો સેલ્ફી લેવા અને સોશિયલ મીડિયા અપડેટ કરવામાં વધુ રસ રાખે છે.
હા જો મોબાઈલ વગર ન એક દિવસ હોય ને તો પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પણ મળે કે મોબાઈલ સાઈડમાં મૂકી દઈએને તો.
હા એજ કારણ કે સાથે બેસીને જમવું રમતો રમવી અને વાતો કરવી એ પણ એક અલગ જ આમ આનંદ આપે આપણને.
હા બહુ સાચી વાત તમારી કે મોબાઈલ ન બીજું નુકસાન એ પણ છે કે આપડા ઘર પર આમ અસર બહુ પડે કે રેવા કરવાવામાં બધા ઊંઘમાં પણ અસર પડે આપડી.
હા એજ હું કેટલીક વાર તો છે ને રાત્રે મોબાઈલ વાપરતા વાપરતા સુઈ જાઉં છું.
હા એ તો મને પણ બહુ વાર એવું થાય હ ડોક્ટર પણ કહે છે કે સુઆ પહેલા મોબાઈલ નો ઉપયોગ ઓછો જ કરી દેઓ જોય ની તો આપણને સરખી ઊંઘ જ ના મળે.
હા કારણ કે એમાં છે ને જે બ્લુ લાઈટ થી આંખો અને ઊંઘ બંને પરે એનાથી અસર પડે આપડે.
હા મેં પણ એવું સાંભળ્યું છે કે અને જો આપડે મોબાઈલ વગર નો દિવસ હોય ને તો આંખોને એટલો બધો આરામ મળે ને.
હા. અને પાછું માનસિક તણાવ પણ ઓછો થઈ શકે એનાથી.
હા તને લાગે છે કે આજના યુવાઓ મોબાઈલ વગર પૂરો દિવસ પસાર કરી શકે?
ના ખુબ જ મુશ્કેલ છે પણ જો અગર પ્રયત્ન કરીએ તો સંભવ છે એવું હું માનું છું.
હા તમારી વાત સાચી કે પ્રયત્ન તો કરવો જ જોઈએ અને હું વિચારું છું કે રવિવારે એક દિવસ મોબાઈલને ડિટેક્ટર્સ કરવો જોઈએ.
હા મોબાઈલ ડીટોક્સ એ શું વળી?
અરે એટલે કે મોબાઈલનો ઉપયોગ ખૂબ મર્યાદિત રીતે જ કરવો, અથવા બિલકુલ જ ન કરવો.
હ આ ખુબ સરસ વિચાર છે હ એનાથી આપણે, વાસ્તવિક દુનિયા સાથે વધુ જોડાઈ શકીએ છીએ.
હા એ તો એટલે તો આજે તો ઘણા લોકો વર્ચ્યુઅલ દુનિયામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે ને કે આસપાસના, આમ સુંદરતા જોવાનું જ ભૂલી ગયા છે મોબાઈલ ની દુનિયામાં.
હા હું જ્યારે સવારે વોક પર જાઉં ને ત્યારે કેટલાક લોકો ચાલતાં ચાલતાં પણ મોબાઈલ જ જોતા હોય છે.
હા સાચી વાત મેં પણ એવું જોયું છે, કેમ પ્રકૃતિનો આનંદ લેવા કરતા લોક સ્ક્રીનમાં જેમ લોકા સ્ક્રીનમાં એટલો બધુ રસ લેવા માંડે છે.
હા એ જ કારણ કે મોબાઈલ વગરનો દિવસ આપણે પ્રકૃતિની નજીક લાવી શકીએ એવું માનું છું.
હા અને આપણે ક્ર ક્રિએટિવિટી ને પણ વધારી શકે.
કેવી રીતે?
મ જયારે મોબાઈલ ના હોય ને ત્યારે આપણું મગજ નવા વિચારો તરફ ધ્યાન આપે પેલું તો આપણે આખો દિવસ, રીલ જોજો કરીએ કે કશું ફોનમાં જોજો કરીએ એ કરતા આપણું મગજ બીજે ધ્યાન આપે.
હા એ તો છે, કારણ કે કેટલીક વાર ક્રિએટિવિટી પણ આપણને કરવામાં વધારે મજા આવે.
હા એકદમ સાચું મોબાઈલ થી દરેક ફ્રી મિનિટ ભરાઈ જ જાય છે.
હા મને લાગે છે કે વિદ્યાર્થીઓ માટે પણ મોબાઈલ વગરનો સમય ખૂબ જરૂરી છે હા.
હા કારણ કે અભ્યાસમાં કોન્સન્ટ્રેશન વધે મોબાઈલ મૂકે તો.
હા નહી તો પછી એક્ઝામ વખતે પણ મોબાઈલ લઈને બેસી જાય બીજું તો શું.
હા એજ તો મોબાઈલ ના કારણે, ઘણી વાર તો નોટિફિકેશન થી પણ ધ્યાન આમ એવું ભંગ થઈ જાય કે ભણતા હોઈયએ ને કશું આમ, મેસેજ આવે એટલે પછી ફોન લઈ લઈએ આપડે.
હા પણ હું તો હવે છે ને સ્ટડી કરતા સમયે નોટિફિકેશન જ બંધ રાખું.
બહુ સારી આદત છે હા તમારી.
હા, પણ મોબાઈલના કેટલાક ફાયદા પણ છે એને ઇગ્નોર કરી શકાય નહીં આમ તો જોવા જઈએ તો આપણેે.
હા મોબાઈલ થી માહિતી મેળવવી કેટલી આસાન બની ગઈ છે હવે તો.
એજ જી પી એસ છે ઓનલાઈન બેન્કિંગ, ઓનલાઈન એજ્યુકેશન બધું જ આપણે મોબાઈલથી કરી એકીએ.
હા એટલે તો મોબાઈલ ખરાબ પણ નથી પણ તેનો, અતિરેક ઉપયોગ ખરાબ છે ખબર ને.
હા બિલકુલ કારણ કે સંતુલન જરૂરી છે મોબાઈલ વાપરીએ તો આપણેે.
હાજુ મને એક દિવસ આમ મોબાઈલ વગર રહેવું પડે ને, તો હું પુસ્તક તો વાંચું પછી સાયકલ ચલાવવા જવું ને પરિવાર સાથે આમ સમય પસાર કરું.
હું તો છે ને ક્રિકેટ રમીશ મિત્રો સાથે રૂબરૂ મળીશ અને થોડી ગાર્ડનિંગ કરીશ કારણ કે આ બધું કરવું મને ખૂબ આનંદ આપે છે.
વાહ આ બધી તો પ્રવૃત્તિ ખરેખર મ આમ મનને તાજગી જ આપી દે.
હા મોબાઈલ થી થોડો સમય દૂર રહેવું માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારું છે ને.
હા મુું આમ એટલું જ કહી શકીશ કે મોબાઈલ આપપ આપના માટે ઉપયોગી સાધન તો છે, પણ તેને આપણા જીવન પર આમ રાજ કરવા દેવું ના જોઈએ મતલબ ઓછો સમય વાપરવો જોઈએ.
હા હું પણ આ વાતથી એકદમ સહેમત છું, કે સમય સમય પર મોબાઈલથી બ્રેક લેાવવું ખૂબ જરૂરી છે.
સરસ વાત છે હા પણ આ તો કે આવું મોબાઈલ વગેરમ જીવન બહુ અઘરું છે. પણ સાચું. પછી તો તને ઘણી મુશ્કેલી પડી હશે હે મોબાઈલ ના હોય તો?
હા થોડી પડે પણ પછી આપડણે જો રોજ ટેવ પાડીએ કે થોડા થોડા કલાક સુધી મોબાઈલ નહી અડીએે, તો પછી આપણને આદત પડી જાય એટલે કઈ એટલું બધું લાગે નહી.
હા એજ કે શરૂઆતમાં તો આમ ખુબ જ પડે પણ સવાર ઉઠ્યા પછી આમ, આપણને કેવી આદત હોય કે ઉઠો અને સવાર ફોન શોધો કે મોબાઈલ શોધવા લાગી જઈએ.
હા ઊ બી પેલા ઉઠી ને મારી મોબાઈલ મારો મોબાઈલ જોં કે ક્યાં છે.
હા, પણ આમ જયારે યાદ આવે ને કે મોબાઈલ બંધ મૂકી દીધો છે કશે આપડે આમ, ત્યારે આમ વિચાર આવે કે આજનો દિવસ મોબાઈલ વગર પસાર કરવો પડશે.
અ એજ અને પછી દિવસની શરૂઆત કેવી રીતે કરવી એમ.
હા એજ હું તો છે ને શું કરું કે મોબાઈલ ના હોય ને તો બાલ્કનીમાં બેસીને ચાઈ પીવુ પેલા તો ઉઠીને, અને ઘણા સમય પછી આમ આમ અવાજ પક્ષીઓનો અવાજ સાંભળીએ ને બધું બેસી એટલે બહુ સારો લાગે.
હા એજ કારણ કે અત્યારે લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છે ને, કે આમ પ્રકૃતિને પણ ભૂલી ગયા છે.
હા એકદમ સાચી વાત મોબાઈલ હોય ને ત્યાર તો ચા પીતા પીતા પણ સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા હોય લોકો.
હા એજ અને કેટલીક વાર તો મને યાદ પણ નથી રેતું કે હું શું જો જોતી તી.
હા મારા સાથે પણ એવું જ થાય હ કે પણ એ દિવસ હું ન્યુઝપેપર વાંચુંને જયારે ફોન ના હોય તો એ વધારે સારું રે મારા માટે
અ આજે પણ છે ને ન્યૂઝ પેપર વાંચવાની મજા જ કંઈક અલગ હોય
હા એ તો છે પછી હું મમ્મી સાથે રસોડામાં મદદ કરાવું
હા મમ્મી ખુશ થઇ જતા હશે નહી
અરે બઉજ તેમને તો આમ કહ્યું કે મોબાઈલ વગર તું વધુ આમ સારું અને એક્ટિવ લાગુ છું મોબાઈલ નહી વાપરતી ને તો
આ વાતમાં તો સત્ય છે કે મોબાઈલ ઘણો સમય લઈ લ લે છે.
હા બપોર પછી તો મને થોડો કંટાળો આવે આમ કે મોબાઈલ વગર નઈ ગમતું પણ ચાલે
હા કારણ કે મોબાઈલની આદત હતી ને એટલે આવું થોડું બહુ થાય
હા બિલકુલ પણ પછી હું મારી આમ જૂનું ફોટો આલ્બમ જોવા લાગી એટલે એમ ટાઈમ જતો રે
વાહ શું મળ્યું ફોટો આલ્બમમાં
અરે મારામ નાનપણના બધા ફોટો અનેન બર્થડે પાર્ટી આપણે નાના હોઈએ ત્યારે એ બધું જોવા માંડીએ એટલે તો બધો ટાઈમ જતો રહેે એટલેમ કશું ને કશું કરીને મોબાઈલથી આપણે જુદું જુદું વસ્તુ કરીએ.
અરે વાહ આ હા આ તો મોબાઈલ કરતાં પણ વધુ મજાની વસ્તુ છે.
એ તો છે જ હ આમ કે મોબાઈલ વગર પણ એનો આમ જોવા જઈએ તો એના ફાયદા બહુ છે અને અમુક વાર આપણે ટાઈમ પણ બહુ બગાડી દઈએ એવું છે પણ હવે અનપઢ તો કેટલી જ વાત કરે ને મોબાઈલ કે આપડા દૈનિક જીવનમાં મોબાઈલનો શું વપ પરાશ એ તો ઓછી જ પડે હું કહું ને
હા બિલ કુલ બહુ જ બધી વાતો છે.
પરિવાર આન પર વાત કરીશું હમ